હા, જય માતાજી! શું કરો છો?
બસ, જો બેઠા છીએ અવે, અ જમવાનો ટાઈમ અમારો એક-સવા વાગ ગે ઓય જમવાનો ટાઈમ, તમારે તો જલ્દી થેઈ જાય ને?
અહ હ, અમારે તો જલ્દી જમી લઈએ અમે, અત્યારે તો અવે થોડી અવે કોલિંગ પતે એટલે થોડોક ટાઈમ્સ આરામ કરીશું ને સુઈ જઈશું પછી એમ.
અત્યારે સુવા કરતા તો એવા મોબાઈલ ઉપર ઓય ને તો ટાઈમ પાસ થઈ જાય, આટાણે બપોરે નીંદર કરીને તો પછી રાતના ના આવે ને.
એતો છે એમ, જોવા જ જઈએ તો આમ નવ કલાક તો પૂરા કરવા જ પડે એમ.
હા, ઈ તો છે જ નવ કલાક પૂરા કરવા પડે. પછી રાતના કેટલા વાગુ ઓય તમારું જમવાનું?
આપડા શરીર માટે આમ જોવા જઈએ તો હારું એમ.
હા, ઈ તો છે.
કે આઠ કે નવ કલાકની સ્લીપ તમને મલે એટલું સારું એમ.
એટલું સારું છે.
હુમ્મ,
પણ અવે વરસાદમાં શું ઓય કે નીંદર પણ ના આવે છે વરસાદ આવે બેઠ્ઠુ ને આમ રાતના પછી એમ જાય સુઈ જાએ જલ્દી તો વાંધો નઈ એમા રાત તના પણ બાર વાગે થાય સુવાનું, દસ વાગે તો જમીએ અમે. તમારું કેટલા વાગે થાય? હ, તમારું કેટલા વાગે થાય જમવાનું રાતના?
ત્યાના દસ વાગે તો અમે ઊંઘી જઈએ દસ સાડા દસે તો.
સાત વાગે તમે જમી લ્યો.
હા સાત વાગે જમી લઈએે દસ વાગે ઊંઘી જઈએ અને દસ થી. સ ચાર કે પાંચ વાગે ઉઠે પછી
છખન વાગે તો અમારો નાસ્તો થાય મારો હું ચાય પીઉ ને આઠ વાગે મારો છોકરો આવે ત્યારે કુકડ બુકડ ચડે કરે પછી દસ વાગે જમીએ સાસ કભી બઉ સાડા દસ વાગે પોગરામ આવ બાર વાગે સુવાનું થાય. છ વાગે મારી વઉ ઉઠે ત્યારે બધું ટિફિન બીફિન બનાવાનું હોય, રી બનાય. બપોરે અમારું
હ
બપોર ના તો અમારું બે હમણા આવ્યું છે મારું પોત એ જમે છે. અમારો બે વાગે થાશે સાસુ વહુ નો જમવાનું પણ બપોર ના સુવે તો સુઈ જાય.
હ આપણે જે હાલનો ટોપિક છે. એ જેઠાલાલ ઉપર જ હે ના હજુ તો નાની છું મે ના ના
આમ તો નાનો નહી હોય ને બે ત્રણ વર્ષ નો છોકરો નઈં હોય નઈ કોઈ
ના ના અત્યાંર તો હાલમાં કોઈ નઈ બાજુમાં એકને છે છોકરો એ નાનો છે અને આપડો જે ટોપિક આપડો આપે વાત કરીએે જેઠાલાલુ ઉપર જે તારક મહેતા કા ઉલ ટા ચશ્મા છે એમ બી તમને યાદ હોય તો અઠ્યાવીસ જુલાઈ બે હજાર આઠમાં જયારે ચાલુ થયું હતું તો અત્યારે અઢાર વરષ પૂરા થયા એના એમ આજે એટલે હા એટલે આજે હસો હસાવો દિવસ તરીકે બી એ લોકો ઉજવવાના છે એમ અને હા અને
હમણાં તો બીજું કાઈ સિરિયલ
મીન ઇન્ડિયા ભી કેવાય છે એમ
પટ્ટી બાંધી છે ને બધુ એવું કાઈ કાલે દેખાડતા હતા પણ વરસાદ હ તું ને તો પૂરું જોવા ના મળ્યું. જે એને અઢાર વર્ષ પૂરા થઈ ગયા છે મને લાગે હમ્મ હમ્મ.
મિની ઇન્ડિયા બી કેહેવાય છે એમ ગોકુલધામ સોસાયટીને બધા જ તહેવારો ભય મળીને બધા ઉજવે છે. અને બધા એપિસોડો એવા કે નહીં કે જે આપણેને જોવાના ના ગમે એમ પેલાના જે આવતા હતા એ ઓલ્ડ એપિસોડ તો બહુ સારામાં સારા હોતા હતા. જેઠાલાલ દયા ભાભી બધા જ
એવું હોય શનિ રવિવારે એ તારક મેહ તા જ જો આખો રિપીટ રીપીટ પ્રોગ્રામ આવે. તોએ આપને મજા આવે જોવાની. ને આખો આમાં સોસાયટી મસ્ત છે બધા એમાં સંપ સારો છે બધા હાથી ડોક્ટર છે તા ભીડે છે બધા નો સંપ
હા એજ અને ખાસ કરીને, તો જેઠાલાલ અને ગોલી નું મજા આવે, જોવાનું નાનો હતો ને ગોલી તારે એ બધા એપિસોડ બી બહુ મસ્ત છે.
ને અય અયયર નું ને તારક મહેતા નું અયયર ને જે જેઠા લાલ નું એનુ બઉ નુ પટે નહી બેનું.
અને ખાસ કરીને બીડે, ન જેઠાલાલ મેન્ટેસ નો ચેક વાળો જે એપિસો ડ હોય એ બી પછી પેલો હા, અને આ ભુતની વાળો એપિસોડ તમે જોયો હશે જે હતો એ.
ને આ બબીતા ને જેઠાલાલ
જેઠાલાલ એ લોકો નુ તો ભઈ કઈક કામ કેમિસ્ટ્રી જ અલગ છે. જ્યારે બબીતાને પેલી ગાડી અપાવા.
જેઠાલાલ એ સુ જેઠાલાલ સુરજને પાણી આપે ને પછી આને બબી તને જોઈ ત્યારે દિવસ સારો જાય એનો
તે ચાંદ ના દર્શન થઇ ગયા મારા.
એ જેમ જેઠાલાલ ની
મા મજા આવે એમ જેઠાલાલ ની તો. પછી આ બા પછી આ હ પછી આ બાવરી છે બાવરી બધાને અલગ અલગ નામ લે બી અરે રે રે રે. મિસ્ટેક થઈ ગઈ નામ થઈ ગઈ ને એ. હા હા ઈયે ઈયે મસ્ત છે.
એ પોપટલાલ વાળોબી મજા આઈ જાય એનું બી બિચારા ના લગ્ન જ નહી થતા.
હા લગ્ન ના બે ત્રણ છોકરી આવી એના પછી હતા પેલાના. પ્રેમી ને આમ હતા ને. બધું હવે અલગ અલગ છે બધું હમ હમ. બીજુ શું કેતા તા.
બીજું તો બસ કઈ નય જો ડોક્ટર હાથી જે પેલા હતા એ સારા હતા અતાર કરતા તો. અહીંયા ઓફ થઇ ગયા એટલે પછી આ બીજા લાયા ને તો થોડું કે આમ
ખાવાનું કેટલું જોતો હશે ને એક પ્લેટમાં આઠ આઠ દસ દસ સમોસા આપ. કેટલા ખાતા હશે ઘર નુ ખોરાક કેટલું હશે એનું બ ત્રણે એટલા છે. બધા કોમલ એવી છે. ગોલી એવો છે. ને હાથી ડોક્ટર
અત્યારે તો આમ જુનામાં તો જોવા જઈએ તો માધવી છે. ભીડે છે. અને કોમલ છે. બબીતા છે અયર છે. બીજે બધા બદલાઈ ગયા છે. એમ
બધા બદલ હવે તારક મહેતા પણ સારો છે. હમણાં પેલા એનાથી સરસ હતો આ તોય ઠીક છે. હા ઈ સારો છે. હજી આ બધા એક્ટર વા બધા ભીડે નથી ચેન્જ થયો
હા એ સિન્ગલ
ભીડે ચેન્જ નથ
પેલા સિંગાપુર નો એપિસોડ હતો એ બી મસ્ત હતો
હા હા આઈ એ મસ્ત હતો,
હોંગકોંગ ડિઝનીલન્ડ ગયા હતાં.
આ રીલ બધાય આમા મસ્ત છે. આ પછી અહં કને ગયા ત શું કીટી પાટી કરી હતી પછી એમાં. ઓ આવ્યો તો સોના નો સેટ લઈને. સીટી પછી એની હા રાખે સીટી આ હમણાં જ હતો રિપીટમાં... પછી હોટલમાં જાય છે. ત્યાં કને વરી પકડી લીધું એને ત્યારે કેવી દયા મસ્ત લાગતી હતી. બધા પહેર્યા.
એજ અને પ ચડડી ગેંગ વાળો એપિસોડ ભી બહુ મસ્ત હતો.
ના
કઈ રીતે બોલે એડ્રેસ આખું, હું જેઠાલાલ ને મોકલી દીધું એ બી કઈ ખબર નથી પડી એમ,
હા તો જેઠાલા સમજી ગયો કે કઈ છે કરો એડ્રેસ પૂચી ગયા ત્યાં પૂચી ગયા પછી. તો રાસોડા રમી રમીને પછ,
જેઠાલાાલ ને બરાબર ચૂનો ચાલતો હોય, માર ભાઈ તો એમ જ કે મને આવો હારો ના મળવો જોઈએ કે, જેઠાલાલ સુંદર જેવો કે,
જયારે આવે પંદર વીસ હજારની ટોપી પહેરાવીદે જાય જયારે આવે ત્યારે પ્લેન માં આવશે અમદાવાદ થી ડાયરેક ગાડી કરીને આવશે, બધું એવું જ છે એમાં, ને આ ચંપક ચાચા બાપરે બાપ પકડે ન પકડાય
એ તો સારું છે કે એવો સિરિયલ માં જ છે એવો રિયલમાં હારો કોઈને નહીં મળ્યો ને તો કેટલું ઉપાધિ થાય બાપા,
હા ઈજ કઉ છું ને, એક સોનું બદલી છે સોનું બે ત્રણ આવી ગય છે,
હા અસિત મોદીએ આ સિરિયલ બનાવી તો સારું કેવાય એ
હમ સારૂ થ્યું, પણ સિરિયલમાં કોઈને કંટાળો નથી આવતો બધું આ સિરિયલ જોવે જ બેઠા
હા અત્યારે ભી આમ ભલે નવા એપિસોડ થોડા એટલા મજા ના નહી આવતા, પણ જૂના એપિસોડો લોકો વધાર જોવાનું પસંદ કરે,
બઉ બહુ હો,
જેઠલાલ પાણીપુરી વેચે છે એ એપિસોડ બી બઉ મસ્ત, તો આમ વાત ના કેવાય યાર, હા જીપીએલ થ્રી માં છે. પછી મેચ આઇ આઈપીએલ આ તે એ બધું જ આમ જેઠાલાલ તો કંઈક અલગ જ એ નઈ ઈન્સપેકટર ચાલુ પાંડે નું કઈક મજા ઓર આવ્યા પાછું, તે બેઉ જના મલીને
એને કોઈ કેસ સોલ્વ કરવા નથી દેતા, બધું આવે એવો જોવ એ ગોકુલધામ વારા જ કરી લે છે પોતાનું જ, એટલે આકડે છે મને કરવા દે ફોન શું કામ કરો છો મને ઈ કે,
પેલો કેસ ભી તમે સાયદ જોયો હશે કે જેઠાલાલ પાકિસ્તાન પોહોંચી જાય છે એ બી કઈક અલગ જ હતો એમ
ઊટ લઈ ગયો પાકિસ્તાન એને પછી એના દાદા બાપા નો તેનો એને કામ આવ્યું પછી છુટી ગયો પછી ત્યાંથી આશાપુરા મંદિરે ગયાતા બધાય યા
એ ભી તમારા કચ્છમાંથી લઈ જાય છે કચ્છ ગયા હોય છે માતા ના મઢ અને ત્યારથી પછી રણ ઉત્સવમાં જાય છે તારે એવું થાય છે
હા ત્યાં કને જાય છે પછી ત્યાં કને જઈને માતા ભચાઉ માં ઐયર ને ઓ મિર્ચી ખારાવી હતી સરત લગાડી હતી ઐયર કીધું મને મિસ્ટાન ના ભાવે ઈ કે તો જેઠાલાલ કીધું પેલા સરત રાખી આટલી મરચી કોણ ખાય તો ઐયર પેલો ખાઈ ગયો મરચી પછી જેઠા લાલ ખાધી જ નહી એને પછી થારી ભરીને કે મારા દેશ માં આવે છે ને ખાલી મીઠું મોઢું નથી કર્યું એટલે એને મોહનથાળ આપ્યો પછી ખાવા માટે અને બધા આવી જાય બધા ગ્રુપ સારો છે
અને આમ સારા એપિસોડસ બી છે આપને તમને જોવાની મજા આવે ના આવે આમ કંટાળો ના આવે અને ખાતા ટાઈમે તો જે ઠાલાલ જોઈએ જ એમ કે જેઠાલાલ એક એવો ક્રેઝ થઇ ગયો હતો પેલા તો
આને તો બધું મહેતા ને તો બધું લીમ નો જુસ કારેલા નું જુસ સલાડ બધું એવું જ ને મલે જેઠાલાલ ને કેસે તું નસીબવારો છો દયા ભાભી આવી મળી છે અને પ્લેટું તો ખાવા મળે છે મને તો બધું આ સલાડ ને આ બધું કોઈ ના ઘરે બો ખાવા બધા જાય ને તો અમને પાણી નથી પીવું ના જ કે બધા ખાવા પીવાનું અંજલી બધું ખરાવે એવું જ
એ ડાયટીશિયન છે એટલે પછી એવી રીતે જ કરે છે
એવી રીતે જ કરે છે સારું છે ને બીજું શું એક વખત ગયાતા યા કન, હુ હુ ભલે ભલે બીજું શું કયો છો